હલો હા, અવાજ આવે છે તમને
એ, હમણાં થોડુંક વચ્ચે કપાય છે ખબર નહી નેટવર્ક ઇસ્યુ ના કારણ, હલો મારો આવે છે તમને, હમ, મારો આવે છે, હમ, શું કરતા હતા ક્રિશાબેન મજા
કઈ નહ બસ આ વેકેશન છે તો બસ એન્જોય કરીએ છે.
હમ બરાબર સાચી વાત છે પણ આપણને વેકેશન જ એક એવી વસ્તુ છે કે જે આપણા પરિવાર આપણા ફ્રેન્ડસ બધા સાથે આપણને સારી રીતના ટાઈમ એક પસાર કરવાનો મોકો મળે શું કેવું તમાર.
તમારે કેવું ચાલે.
બસ અમાર તો વેકેશનમાં જો ને પેલા તો બધું મામાને ઘેર રહેેવા ગયા થોડાક દિવસ પછી વિચાર્યું કે ચલો ને કંઈક ફરવા જઈએ એમ. તો હમણાં પાવાગઢ ને એવું બધું સાઈડ જવાનું વિચાર્યું છે. એક બધા તીર્થધામો પર દર્શન કરી આવી તો સારું હમણાંના ગયા નહી ને તો
એવું છે. અને પછી હમ બોલો બોલો.
હા બોલો.
હા અને એને પેલા મામાના ઘરે ગયા ત તો આમ બધા ગયા ત પોયચા એક સ્વામિનારાયણ નું મંદિર છે પણ એટલું જોરદાર મંદિર છે ને. બહુ જ સરસ એમ. જોવાલાયક છે કે લાઈક અ ભગવાનની ભ ન તો છે જ પણ જોડે ફોટો સેશનનું એનું પણ એટલું મસ્ત બનાય છે કે મસ્ત
હા હું પણ ગઇ ગઈ છું બે ત્રણ વખત મારા મામા લોકો જોડે બહુ મસ્ત છે.
બરાબર. હા.
ત્યાં ફરવાની પણ આમ બજા મજા આઈ જાય.
હમ સાચી વાત છે એટલે અમે જો ગયા પછી તો અયા પિકનિક જેવું મનાવ હતું પછી ફોટો સેશન નું એટલું સારું હતું તો બધા ફોટા પડાયા અને પછી તહી એક દડીવેર કરીને ગામ છે તહી નદી છે એ બહુ એકદમ એટલે છજરી નદી ને કે નહવાની પણ મજા બહુ મજા આઈ ગઈ હતી એવું તમે શું કરી બોલો
હું વેકેશનમાં હમણાં અ થોડા દિવસ દસ પંદર દિવસ પેલા દમણ જઈને આઈ હતીબધા મારા માસી ને બધા જોડે
એવું હ હમ બરાબર.
તો અિયાં દરિયા કિનારે બે દિવસ ગયા ત બે દિવસ માટે તો ટન ટ્રેનથી ગયા હતા અમે ત્યાં વાપી ઉતરી ગયા અહં થી પછી દમન ગયા હતા તો તો તો દ દર્યા દર્યા મ- તે એટલી મજા આઈ જાય ને આમ દરિયા કિનારે બેઠા હોય તો આમ મસ્ત હવા આવતી હોય. ને બધું હો હોય એટલે મજા આવી જાય ને- ત આમ ફરવાનું બી બધું સારું છે બીજું બધું બી પણ મેઇન પ્રોબ્લેમ અહીંયા એ છે કે છે ને તો અહીંયા નોન વેજ ને વેજ બને એક જ જગ્યા મળે એટલે બહુ ડિફિકલ્ટ છે વેજ ખાવાનું
હમ, જેજેપી આ પ્યોર વેજીિટેરિયન હોય શાકાહારી લોકો એમને તો તકલીફ જ પડે
હા
સાચી વાત છે, કેમ કે આમાં કેવું હોય કે ભલે આપણે એવું ના હોય કે ચલો હવે બધાનાય માન્ડ પર આધાર છે પણ ખાલી અમુકને જોઈને પણ આમ ચીડ નહી ચડી જતો. એવું પણ થાય.
એવું જ ને અને અમારે આમ મોટા લોકો બી હતા એટલે એ લોકોને તો ફાવે જ નહી એટલે ખાવાનું તો બહુ આમ હતું.
હમ હમ હમ હમ પણ આ છે ને એક વર્સ શું મેં તો નોટિસ કરી છે કે આપણેે જેવું ગુજરાતની બહાર એવું પગ કે ને ક તો અમદાવાદ ની આગળ જાય પછી અમુક અમુક પાણી આપણને ભવે નહી. પછી ગુજરાતની બાર નું જમ. બનું ના ભાવ કેમ કે અમે એક ટુર પર ગયા ત બે વરસ પહેલા તો ઘરનું જ નાસ્તો તો કરતા હતા મોટા ભાગે અને જે આપણને બસ વાળા લઈ ગયા હોય ને એમનું જે આયોજન કરેલું હોય ને જમવાનું તો અહીં જમતા હતા બાકી બરનું તો આપણને ભવે એના ટેસ્ટ હોય. મીઠું મરચું મરચું વધારે હોય મીઠું ઓછું હોય એવું બધું થતું હતું.
હા અને આમ ભાવે જ નહી આપણને આપડે કેવું આમ આમ ચટાકેદાર ને બધું મળે ગુજરાતમાં તો ને બહાર એકદમ આમ સાદું ને એવું બધું મળે.
હચી વાત છે. પણ શું કહેવાય કે એ ફરવા ન કર્યા હોય તો બધું બેઠી લેવું પડે.
અને અત્યારે તો બધા મનાલી ને બધ જગ્યાએ વધુ જાય એટલી ગરમી માં એટલે કે તહીં તો ઠંડક કેટલે પછી તો અહીં વધુ જાય લોકો
સાચી વાત છે, હમ, લોકો પણ જોવા ને આજકાલ ફરવાના કેટલા શોખીન થઈ ગયા અમે ગયા તા વેકેશનમાં તો જો રૂમો રૂમો બધું આપણે રહેવા માટે એડવાન્સમાં જ બુક બુકિંગ કરું પડે, બાકી જો તમે એ ટાઈમે જાવ તો તમને મલેની અને કદાચ રૂમ મલી જાય તોય એનું કંઈક સાફ સફાઈ થયેલી ના હોય એવું અને પાછા પાંચસો થતા હોય તો હજાર રૂપિયા ભરીને લેવી પડે એવું થઈ જતું હતું
હા, અને અત્યારે તમે જોશો ને તો બધા ગુજરાતીઓ એટલે તમે દ્વારકા જોશો ને ત મળી જ જશે દ્વારકામાં એટલા બધા ફરવા ગયા છે ને દ્વારકા એ, એટલી બધી ભીડ થઈ ગઈ છે
હા, સાચી વાત છે અમે શ્રીનાથજી ને એ બધે શ્રીનાથજી તો ચલો થઈ ગયા હતા દર્શન એટલે જેમકે હું બે ખશું આટલું વેકેશનમાં આવ ખરસો પ્લાનિંગ કરાઈ દવ ખાસા ટાઈમ થી અમે ગયા જ નતા અમારે બધું એક્ઝામ ને બધું ચાલતું તું તો બે, ત્રણ, વરષ થી તો આખ તો ખાશું તો અમે ખાટું શ્યામ ગયા ને તો એટલી બધી લાઈનમાં ઉભું રેવાનું બે, ત્રણ, કલાક થઈ જાય અને ભગવાન ના દર્શન કરવાવામાં અને પછી એક્ઝેક્ટ આપડે ભગવાન આગળ પોહોકી જઈએ મિ મ ની સમય તોહી તો આપણને એક બે સેકન્ડ કંઈક ભગવાન ની એક ઝલક જ જોવા મળે ધક્કા જ મારી મારીને આગળ કાઢે એટલી ભીડ બોલો.
હા આપડે તો અહીયા ગણેશ ચતુર્થી પેલા લાલબાગચ રાજા હોય છે મુંબઈ માં તો અહીંયા તો કેટલી ભીડ હોય છે.
હ જી વા છે.
અહંયા તો આમ ધક્કા જ મારે બધાને એટલે દર્શન બી કેવી રીતે કરે અને વીઆઈપી લોકો માટે ખાલી એન્ટ્રી અલગ કે એ લોકોને શાંતિથી દર્શન કરવા દે.
સાચી વાત છે હમ. તો તમે તઈ એટલે આવી રીતના આ તો મેં તો ટીવી માં જ જોયેલું છે કોઈ દિવસ ગઈ નહીં પણ તમે તય ગયેલા છો.
ના હું હું તો ગઈ નથી. કે ભીડ જોઈને થાય એવું
વાચત આ ના આવું બધું સમાચારમાં જ બહુ આયા કરે પણ મગ હું કદાચ તમ ગયા હોય એમ બરાબર છે.
હા
બસ પછી તો જો ને હા હા પણ હા જો ને અમે ના એમ તો પહેલા ફરવા ગયા જેવું વેકેશન પડે ને એવું જ પહેલેથી જ પ્લાન હતો અમારો. અને પછી જઈને આ એક દસક દિવસ એટલે વીક જેવું હતું. અને પછી થોડાક દિવસ મમાન ઘિર રહે. એમાં બહુ મજા આઈ ગઈ હા પંદર દિવસ મામા ઘરે કાળ્યા. બધા મામાંસી છોકરાને બધા આવાના હતા હમ એજ મસ્તી કરીએ કોઈ કશું ટેન્શન જ નહી આજે અહીજીએ પજી બરફ ખાવા જઈએ પછી. મા મામાને ગર એટલે ખેતરમાં પછી કેરીને બેરી પાડવાની એટલી મજા આવે ને પછી એજ તોડી ને ખાવાની જ મજા મરચી બીઠું નાખી. એટલે
પછી આઈસ્ક્રીમ ખાવા જઈએ રાતે પછી રાતે સુધી આમ ગેમમેધ
ગેમ સાચી વચ્ચે સાપસીડી ને લુડો બ અર તો ફોન માં કેવું આવે છે કશું જરૂરત જ ના પડે.
હા
ખાલી ગ્રુપની જરૂર હોય બસ
હા પિક્ચર જોવાની મળ આવે કોઈને ઊંઘર ના આવે
જેમ કે સિનેમા તો અમે ઓછા જોવા જતા હતાા પણ ઘરેજ આવી રીતના બસ અંધારું કરી દઈએ પછી ડાયરેક જ ડાઉનલોડ કરી રાખી ટીવી જ હતા તો એટલે બધું ું આવે તો પછી જોતા ત ઘરે જ અમે આ પેલું લાલ મુવીને બધું હતું ને એ પછી એટલું સારું મવી છે ને તો પછી ઘડીે ઘડી જોઈએ ને તો આપણને જોવાનું મન થ એવું બોરિંગ ના લાગે
હા એ તો બઉુ ચાલ્યું હતું લાવડો તો
હમ કેમ કે થોડું કમ કેવું છે કે રોમેન્ટિક છે થોડું મસ્તી વાળું છેને બધી રીતના ને અ એટલે બતાવે છે કે ના કે ના છે જ આ દુનિયામાં ભગવાન અને તમાર જીવન કેવી રીતના જીવવું બધું થોડું થોડું સીખવાળ્યા એટલે, મને એવું લાગે છે લગીન કે કેટલાય આવા મુવીમાં એટલે ગણતા તા કે જે અમુક એકક જ મુવી બહુ ઓછા મૂવી હોય કે જે આપડે બધા સાથે બધું ફૂલ ફેમિલી એક સાથે બેહી ન જોઈ શકે એમ તો એમાંનું અહી એક મુવી આપણ એડ થઈ ગયું ન ઓએમ
હા, કેટલા બધા જોવા જતા હતા આ મુવી આખું થિયેટર ફૂલ થઈ જતું હતું
હમ, સાચી વાત છે
મતલબ
બસ એવું બધું કરતા તા પછી વિચાર્યું કે ચલન છેલ્લે છેલ્લે પાવાગઢ ને એવું જ ઈ આઇએ પણ અત્યારે તો પાવાગઢમાં પેલી દુર્ઘટના નહી થઈ મોટી ભેખડ ને એવું મોટું પડી્યું છે, પથ્થર ને એવું, એટલે પછી વિચાર્યું કે હમણાં આ વરસાદને એના કારણે પછી જઈ આઈશું, તો પછી આપડે તો પછી પાછું બધું કોલેજ ને એવું બધું, ચાલુ થવાનું જ હોય એટલે એનું પાછી બધું થોડીક પ્રિપરેશન કરવી પડે કપડા ને ચો પડા ને એવું બધું લાવવાનું હોય એટલે પછી બંધ
હા. હ એટલે બધી તો રા બસ અમે કઈ નય, હું ગઈ હતી મારા બાના ઘરે. પછી તૈયાર બધા માસીમાં ભેગા થયા હતા, પછી ફરવા ગયા હતા, યાંથી દમણ ગયા હતા, પછી ત્યાં દમણ ફર્યા પછી થોડા દિવસ ફરી બાના ઘેર રહ્યા. અને પછી ઘેર આઈ ગયા, કોલેજ ચાલુ થઈ એટલે પછી આઈ ગયા.
સાચી વાત છે કઈ નહી ચલ પણ મને તો એવું જ લાગે છે કે વેકેશન એક એવો કિંમતી ટાઈમ છે ને કે આપડે બધા જોડ પસાર કરી શકીએ તો હું તો એવું જ કહ કે બધા એ ફોન ને એવામાં ઓછું ધ્યાન આપીને વધારે પડતું બધાના ફેમિલી અને ફ્રેન્ડ સાથે પસાર કરે તો એમની એક સ્પેશિયલ યાદ ગારો બની જાય, બધા મોમેન્ટો બને અને એમને પણ નવું નવું જાણવાનું મળેને એકદમ આખા વર્ષનું આપણું માઈન્ડ ફ્રેશ થઈ જાય જેમકે દિવાળીનું વેકેશન હોય પણ ઓછું હોય પણ આ સ લાંબુ હોય તો બધું સ્ટ્રેસ દૂર કરવાનો એક થારી એ છે એમ તક
હા. સારું ચલો. આપડે ફરી મળીએે
સારું. સારું. સારું. હા